હા કેમ છો હા શ્રી કૃષ્ણ હલો
હલો
હા અવાજ આવે છે
હા હા બરાબર
રા હા જી હાજી હાજી કેમ છો આજે ઘણા દિવસે તમારો ફોન આવ્યો ચાલો સરસ કઈક સારા ટોપિક પર વાત કરીએ આજે હાજી હાજી આ અ આજે તમે તો વાંચ્યું જ હશે અ લગભગ બરાથી અઠવાડિયા પેલા કે ક પેપરમાં કઈક આવેલું હતું કે ગુજરાત સમાજમાં લગભગ મારે ખથી તે આ આપડે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર અહ આપણા લોકો ગરબા રમવા લાગેલા હતા. અને એનો વિડીયો બહુ જ વાયરલ થયો. અને ઘણા જણાએ બહુ જે આપણા લોકો જે હતા એ લોકો બહુ સારું લાગ્યું બહુ સરસ કહેવાય આનંદ કર્યો આમ કહેવાય, પણ બીજા લોકો જે હતા જે લોકોને અયોગ્ય લાગ્યું અને ત્યાં જે ઘણા જે ફોરેનર્સ પર હતા એ લોકો થોડા વિચારો પડી ગયા. કે ભાઈ આવી રીતે તે તમે રમો એલો વાંધો નથી પણ શું છે કે થોડું કઈક બધું આજુબાજુનું પણ તમારે વાતાવરણ જોવું જોઈએ એટ કોઈ જાક્તું બીજાને તકલીફ થાય એવું ના થવું જોઈએ કરીને, પણ ગણકાર્યું તું હલે આ એક ત્યાં થઈ ગયેલું તો આના પરથી બહુ સારો લેખ તમે તો વાંચ્યો હશે કે બહ જબરદસ્ત લેખ આવે છે કે આપડા ભારતીયોમાં આ જે એક જાતની સિવિક સેન્સ આપણે જેલે કહીએ અંગ્રેજીમાં. તોહ બહુ જરૂરી છે અને ભલે આપણે સ્કૂલોમાં આપણને ભણાવે છે. જે બધી વસ્તુ સાચી છે. પણ ખરેખર આપ આપણે એ એનો વપરાશ વ્યવસ્થિત કરીએ છીએ કે નહીં, એની બાબતે મારે તમારી સાથે ચર્ચા કરવી છે.
હા એટલે જાહેર જગ્યાએ જયારે આપણે હોઈએ, ત્યારે આપણે એ વસ્તુનું તો ધ્યાન રાખવું જ જોઈએ, કે આપણા વર્તનને કારણે બીજાને કોઈ નુકસાન તો નથી થતું, કે આપણે આપને કારણે બીજાને કોઈ- કોઈને અવ્યવસ્થા તો નથી થતી એનું તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ જાહેર જગ્યા એ હોઈએ પછી એ, રસ્તા ઉપર હોઈએ એરપોર્ટ પર હોઈએ, કે ક્યાંય પણ હોઈએ કે આપણે જાહેર જગ્યાએ આપણે ચાલતા કરતા હોઈએ, કે આપણે મુસાફરી કરતા હોઈએ, એ ઘણી વખત એવું થાય છે, આપણા દેશમાં એટલે આપણા દેશમાં ઘણી વખત એવું થાય છે, કારણ કે એનું એનું એક કારણ મને એવું લાગે છે કે થોડુંક આપણા અહ ભણતર, કા તો લોકોમાં એટલી અહ શું કહીએ કે જાગૃકતા નથી, કે એટલા સજાગ નથી કે આપણે કઈ જગ્યાએ છીએ, અને શું આપણે શું કરવું જોઈએ, ક્યાં આપણે એક અહ શું કહીએ કે લક્ષ્મણ રેખા આપણે ક્યાં દોરવી જોઈએ, કે આ જગ્યાએ આ ન થાય, આ જગ્યા એ કરી શકાય, એ ઈ જે આપણે સમજણ હોવી જોઈએ ને, એ ક્યારેક આપણે ચૂકી જઈએ છે, એને કારણે આપણી આ આપણે એટલે આપણા દેશના લોક કોની બીજા વિ વિદેશ ના લોકો આપણી-આપણી માટે થોડી ગેર સમજણ, કે આપણને ઉત્તર થી કક્ષાના ગણે છે, એવું મારું માનવું છે. તમે શું કહો છો?
ના, ના ખુબ સાચી વાત કરી તમે. અહ હમણાં જ અમારે એવો એક અહ થયો અમારે, કે અમારા સાહેબ લોકો અહ વિદેશમાં ગયેલા હતા. અને ત્યાં જઈને આયવા ને, ત્યાં એમને જે ત્યાંના લોક કોની જે રહેવાની રીતો જોઈ, અહ બસમાં-બસમાં પણ, અહ ટેક્સી છે, કે ટ્રેન છે, અને કચરો જે-જે પણ કચરો છે, તો ચિંગમ્પ ખાતા હોય, તો ચિંગમ્પ પણ પોતાના ટિશ્યુ પેપરમાં નાખી લે પોતાના ખીચા માં મૂકી રાખે ડસ્ટબીન દેખાય ત્યારે એની અંદર રાખે. તો આ વસ્ તું, અને માવો પણ, હવે આપણા લોકોને માવા ખાવાની આદત છે. હવે માવો ખાય, તો માવો ખ ખાવાનું આપડે શું છે કે ખાઈ તો લીએ, પછી થૂકવાનું કયાં, તો દ થૂંકદાનીમાં થૂંકી રાખીએ છીએ. તો થૂકદાની આખી ગંદી જાય છે. તો આ જે વસ્તુ એ લોકો જયારે આવ્યા પાછા લઈ કે હારું આ તો વાત સાચી છે, કે કારણ કે જેવ અહંયા ભારતમાં ઉતર્યા આપણા સ્ટેશન ઉપર આવ બધ ચા તો એ થકા થક જે અહિયાં થૂકે ત્યાં થૂકેટલે બધી ગંદકી કરે. ટ્રેન માંથી હાથ જોઈએ આવી ઘણી વસ્તુ થઈ રહી હોય છે. તો એ લોકો પર કે ખરેખર આપણે એમ લાગે કે હજી આપડણે એ રીતે બહુ જ પાછળ છે બીજા દેશો કરતા.
બરાબર હા
આની લીધે મને પણ એમ થાય કે ન ખરેખર આપણે આપડણે આટલા ભલે બધી રીતે આપણેે હોશિયાર છીએ પણ આ બા જો થોડક વધારે આપડણે સાવચેતતા રાખીએ તો મને એમ લાગે છે કે આપડો દેશ ક્યાં પોહોંચી શકે છે, તમારું શું કેવું છે.
બરાબર છે, એ વાત સાચી છે, મારો આજનો જ અનુભવ કવ કે આજે હું મારે એક જગ્યાએ જવું તું તો અમે ભાડે કરી તો એનો જે ડ્રાઈવર હતો. એ પણ એવી રીતે એ માવો ખાતો હતો અને ડ્રાઈવિંગ કરતા કરતા. એ ગમે તે જગ્યાએ. એટલે ઈ પણ આ એવું થાય છે, કે ઘણા વાહન ચાલકો હોય છે, જેમકે ટ્રક ચલાવતા હોય આ રિક્ક્ષા ચલાવતા હોય કે આવી રીતે ટેક્સી ચલાવતા હોય એ લોકોને પાનની માવાની એવી ટેવ હોય જ છે, પણ એટલે આના માટે થોડાક નિયમ થોડાક નિયમ આપણે કડક નિયમ જો બનાવી. મને એવું લાગે છે, તો ખરેખર આ વસ્તુ બધી થોડી એની પર લગામ આવી જાય એવું મારું માનવું છે, કારણ કે પણ એવું અનુભવ્યું છે, કે જયારે અમે લોકો બારગામ વિદેશમાં એક અમે લોકો ટ્રાવેલ ત્યાં ફર્યા ત્યારે ત્યાં આગળ તો આપણે ઇવન ચાલતા હોઈએ તો ચાલતી ચાલતી વખતે કા તો આપણે રસ્તો પણ ક્રોસ કરતા હોઈએ તો ધ્યાન રાખવાનું જ કે આપણે પરથી જ ચાલી જો તમે આમ તેમ હો તો એ તમારે ધ્યાન રાખવાનું કે તમે ઝેબ્રા ક્રોસિંગ સિવાય તમે રસ્તો ક્રોસ કરી જ એટલી તમારી જાગૃતતા હોવી જ જોઈએ અને ન હોય સપોઝ તમે ધારો કે તમે પેલી વાર ત્યાં ગયા છો અને તમને ખબર ના હોય તો જે વાહન ચલાવતા હોય ને એ લોકો તરત ગાડી રોકી લે અને એ ધ્યાન રાખે. કે માણસ ઓળંગે છે, કોઈ પણ હોય કા તો કોઈ બાળકને લઈને પણ અગર ક્રોસ કરતા હોય તો એ લોકો ગાડી રોકી જ લે અને એ પેલા એમને જવા દે એમને રસ્તો પારક કરવા દે પછી એ ગાડી આગળ ચલાવે એટલે એ છે, એ થોડું મેં અનુભવ્યું છે.
બરાબર છે, બ ખુબ સાચી વાત કરી તમે હવે
મુંબઈમાં એક વત હું આ લોકલ ટ્રેનમાં જતી હતી તો એક જગ્યાએ અને તમને ખબર છે, કે ટ્રેનમાં જયારે મહિલાઓનો જે ડબ્બો હોય. એમાં એક ચીકુ વેચવા વાળી બાઈ આવી તો એ ચીકુ વેચતી હતી અને સામે એક યંગ મહિલા હતી એને લી ખરા ચીકુ અને એ ત્યાં ખાવા માંડી તો ખાઈ અને પછી એ ચીકુ ની જે છાલ હતી ને એને ડબ્બામાં જ નાખી દીધી એટલે કમ્પાર્ટમેન્ટમાં એટલે બીજી એક મહિલાએ કીધું કે ખાઈને તમે શું કરવા નાખો છો એ કે કોઈ બીજું આવશે કોઈ બાળક હશે કે કોઈ બીજી કોઈ મહિલા હશે અગર જો એનો પગ એની પર આવી જશે તો અ કોઈનો એક્સિડન્ટ થઈ જાય કઈ કોઈકને હાનિ થાય તો તમારે એનું ધ્યાન રાખવું જોઈએ તો એ મહિલાને જરા પણ ગમ્યું નહી એને ઉલટાનું સામેનને કેવા મંડી કે તમને એવું લાગતું હોય તો તમે ઉપાડીને તમે તમે મૂકી દો બોલો એટલે આવા પણ આવું થાય છે, ને ત્યારે ખરેખર આપણને આપણા લોકો માટે ક્યારેક આપણને એમ થાય કે આ આટલું પણ આપણે કોઈકને કેવું પડે એ ખરેખર આપણને એના માટે શરમજનક વાત છે.
ખુબ સાચી વાત કરી તમે કારણ કે તમે જે ઝબરા ક્રોસિંગ વાળી જે વાત કરી હવે અમારા એક મિત્ર છે, પોતે બિલ્ડર છે અને ઉમર લયક છે તો એમની એમને એમની ગાડી ઘરની બ ઘરની અંદર પાર્ક કરીને એ એમના ઘરની ક્રોસિંગ નો મોટો પટ્ટો છે. તો પોતે બહાર આવ ત્યાં તો અને ટુ વ્હીલર બોલો ઉડાડી ગયા ઠોકી ગયા બચારા એક્સિડન્ટ થઈ ગયો છે, આજે કેટલા વખત થી છે, હેરા પરેશાન થઈ ગયા છે, એટલે કોઈ વાર દુઃખ થાય કે હારું ઝેબ્ર ક્રોસિંગ કર્યા બાબજુદ પણ જો આવું થતું હોય. તો લોક કો ની પરિસ્થિતિ કેવી થશે, અને કેટલા એક્સિડન્ટો ઉલટા નો ઓછા થવા જોઈએ, આ તો ઉલટા નો વધી રહ્યા છે. એટલે એમ તમે જેમ કીધું એમ કે એક જાતનું અ જેલે કે શિસ્તતા લાવવા માટે, ગવર્મેન્ટે જે આટલા બધા કેમેરા લગાડેલા છે, કે ચલાણકાર્ય છે ઓનલાઈન ચલાણ તમે સ્પીડમાં જાઓ છો કે જે પણ ભરો છો. તો હું કવ આનું પણ ચલણ હોવું જોઇએ. જોઈએ. કે ફોટામાં જ આવી જાય. અને તમે એનો ફાઇન ભરો.
હા અને અને દંડ પણ મને લાગે છે કે આ અ દંડ પણ આકરો હોવો જોઈએ, નોમિનલ નહીં. જેમ વિદેશમાં જોયું છે તમ વિદેશમાં એક વસ્તુ છે કે ત્યાં તો દંડ પણ આકરો હોય, અને તમે જો ડ્રાઈવિંગ કરતા હોય તો તમારા તમારુ ઈન્સ્યોરન્સ વધી જાય તમે આવી કઈક, ભૂલ કરો એટલે તમારુ ઈન્સ્યોરન્સ વધી જાય પછી તમારા એ એમાં પણ તમને ઓલા નકારાત્મક પોઈન્ટ મળે એટલે તમારું ડ્રાઈવિંગ એટલું પાકું નથી, એ પણ તમારું થાય એટલે પછી તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ ફરી આપવી પડે, એવું પણ થાય છે, એટલે આવા આકરા આકરા પગલા લેવાય ને તો મને લાગે છે કે લોકો સાવચેત થઈ જાય, અને સજાગ પણ થઈ જાય કે, મારે આ વસ્તુ પરિવાર ન મારાથી ન થાય એનું મારે ખુબ ધ્યાન રાખવું પડશે, એવી સજાગતા લોકોમાં આવશે એવું મને લાગે છે.
ના ના ખુબ સાચી વાત છે. અને ખૂબ મજા આવી કે આજે તમે બો વ્યવસ્થિત વિષય ઉપર આપણે વાતચીત કરી, જેની ખૂબ જરૂરી છે જાગૃતિ, જલજાગૃતિ જેને કહીએ. અને તમે આજે ઈ બાબત તો વાત કરી બો મજા આવી, તો ખરેખર હવે પાછા આપણે બીજા અ વાત કરશું આપડે બીજા ટોપિક ઉપર, તમારો ખુબ આભાર, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.